એ શ્રી કૃષ્ણ. તમે કેમ છો?
બસ અમે પણ બી મજા મે શું કરતા તા?
કાઈ નઈ બસ બેઠી હતી.
એવું?
હા તમે શું કરતા તા?
બસ અમે ભી બેઠા તા જો દેખો આજ આજ આપણે ટોપિક સે આજ આપને કેટલું બધું પાર્લર મે બી બધા માણસ કેટલા જાતા હોય પાર્લર મે ભી કેટલું બધું અમ અમ આપણે બાયરોને ગમતો હોવે નહીં? પાર્લર મે ભી આપ ને બહુ સારું કેવાય પાર્લર આપણે માટે ઓરત માટે બહુ સારું કેવાય પાર્લર.
અ મને પણ આ પાર્લર ગમે છે.
હાચી વાતે કેમ કે નયા ન આપણે તહેવાર આવે છે દિવાળી આવે છે, રક્ષાબંધન આવે છે. હોળી આવે છે તો આપણે કેવું બધું કરતા હોય કે પાર્લર જવાનું મારે બાલ કટિંગ કરવાના છે. આઈબ્રો બનવાની છે ને મને મહેંદીનો પણ પછ છોખ સે.
હહ મને પણ શોખ છે.
એવું?
હા
હાચી વાત હે તો તમા તા તમને તો તમને તો પાર્લર ગમ હાચી વાત તમને તો પાર્લર ગમતું હોય તો તમે તો પોતે જાતે પાર્લર કરી દો.
હા પણ હવે થોડી મોટી થઈશ તાણે પાર્લર ખોલીશ ને.
હાચી વાત એ કેમ કે તમે હાચી વાત એ ને પાર્લર મેં બહુ વધારે મલે પણ છે આપણે. કેમ કે પાર્લર મેં આપણે આઈબ્રો અ આપણે બયરીને શું છે આઈબ્રો વગર ચાલે નહીં, બાલ કટિંગ વગર ચાલે નહીં ને બાલ આ બધા મોટા મોટામાં બાયરો તો કેવો કરતો હોય. હાથને પગને વેક્સ બી કરાવે છે, મૂડાને ફેસિયલને એવું બધું કરાતી હોવે. તો એનાથી આપણે સારું થાય આપણે પાર્લર કરીએ ને મને ને મને પણ બી છોક છે મહિના મેં હાથની મેંદી મું જા બ આલ દેતી સ નહીં. ગમે તે મહિનામાં એક વખત હું પાર્લરમાં જાઉ છું હાથ ને મહેંદી લગાવવા માટે ગમે તે ભલે પૈસા લે હજાર રૂપ પિયો, પાંચસો રૂપિયો કે ને તો બી મું આલીને આઉ છું ને મહિના બે વખત તો મું આપણે આઈબ્રો બી કરાવજો.
હમ બધાંને અલગ અલગ શોખ હોય ને પાર્લરના.
હાચી વાત ને આપણે તો બહાર જવાની જરૂર જ નહી ને ઘર બેઠે આપણે ઓનલાઈન ફોન કરીયે તો આપણે ઘર આવી જાય આપણે ટાઈમ આપણો વેસ્ટ ના કરીએ ને તોભી આપણે ઘર આવી જાય આઈ બ્રો માટે
હ તો ફેસ્ટિવલમાં પણ બધા મેકઅપ કરે છે
હાચી વાત છે હવે તો કેટલી બધી સુવિધા ધે
હા
ઘર બેઠું આપણે પ્લર કરવું હોય નેને આપણે નહીં આવતું હોય ને તો આપણે ઓનલાઈન મોબાઈલ ઉપ ઉપર યુટ્યુબ ઉપર જોઈને બી બધું શીખી જો ઘણા ઘણી છોકરીઓ એવું જ કરતી હોય ને બધા નહીં આવતું હોય તો બધા ઓન આપણે મોબાઈલ યુટ્યુબ ઉપર ચાલુ કરીને શીખે શે ને
હ બધાને થોડી પાર્લર નું આવડતું હોય
સાચી વાત આપણે એવું નહી કે બહાર માર્કેટમાં દુકાન કરીએ આપણે ઘર ઉપર આપણે ઘર મે બી ખોલેકીએ આપણે આપણે ઘરેણું ભી ક ઘરેનું બી કામ થાય ને આપણે સેલેરીનું બી કામ થાય આપણે ઘર બેઠે સેલેરી કર રાખીએ કેમ આપણે ઘરના અંદર રૂમ તો વધારે છે એક રૂમ આપડ બધું પાલર ણુ કામ કરે ચાલુ કરે ને તો સારું કેહેવાય આપણા માટે
અ ઘણા લોકો ઘરમાં જ પાર્લર ખોલે છે
હાચી વાત આપણે જો આપણે જોતા નહ ઘણા લોકોને ઘરનું બાર બહાર બોટ લખેલો ના હોય બ્યુટી પાર્લર મંદીનો મોનિકા બ્યુટી પાર્લર છે પવન બ્યુટી પાર્લર છે એવું બધું નામ લખેલ હોય
હા
હાચી વાગત કે ને
અચ્છા અચ્ છેા
એમે પણ પાર્લર પાર્લરને શું છે કે મહેંદી પણ અર લગ ગવે છે બાળ કટિંગ પણ કરે છે અને આપણે જેવી વેરાયટીના બાલ કટિંગ કરવાના હોય ને તો બધા કરે છે પાર્લર મે
હ બ ઘણા બધા પેલી હેરસ્ટાાઈલ છે
હાચી વાત હૈ
હ જેમ બાર કટિંગ કરવા કટાઈ શકીએ છે
હાચી વાત તમાને કઈ હેરસ્ટાઈઇલ ગમતી
મને પેલી તેટલી પીટલી કર કોઈ નવી નથી આવતી
હા એવું
હું નામ ભૂલી ગઈ જુ
હમ
તમને કઈ પેલું ગમે છે સ્ટાઇલ
હુ તો વી કટ
વી કત
હા વિ કેટ મા બોઉ મારા લાંબા બાળ છે ને એના માટે મને વીકટ બહ સારું લાગે તો હું હંમેશા કટિંગ કરાવું છું ને તો હું વીકટ જ કરાવું
હ વિકટ સારું હોય છે
હા સારું દેખાય
તો સારું દેખાય
હા હા
અમને પણ મેકઅપ ગમે છે.
હા હું ફેેશિયલ કરાવું શુ ને એપલનો પેલાં એપલનો એપ એપ્પલનો ફેશિયલ નહીં આવતો મૂડાને કરે તો આપણે આપણી મૂડાની ચમડી હારી થાય એનાથી
અ ઘણા લોકો કેએ છે
હાચી વાત એ તમે બી કોઈ દાડે તે આમ રક્ષાબંધન આવે છે દિવાળી આવે છે હોળી આવે છે હ કૃષ્ણ જન્માષ્ટમી આવે છે તો એના ઉપર તમે કરાવોને તો તમારો તહેવાર અને સારી દેખાય
હા
સાચી વાત એ કે નહી તો પછી આપણેે આપણો ટાઈમ બી વેસ્ટ ના થાય ઘર બેઠું આપણે બેઠા બેઠા કરે હકીએ આપણે ઘરનું બી કામ બી થાય આપણે કસ્ટમબ કસ્ટમબર બી આવે તો આપણે ઘર પોતાને જાતે દુકાન કરેને તો આપણે ઘર બધું કામ થાય ગન્નો બ થાય છોકરાને બી હાચવીએ ગન્નો બધા કસ્ટમર આવે એને હાચ સાચી વાત કે નહી
સાંચી વાત છે.
તો તો બધને તો એના માટેર્ત મ મત તમને બી પાર્લરનું ગમે ને તો તમે બધું તમારે નહીં આવડતું હોય ને ત તમે બધા યુટ્યુબ ઉપર જોઈને તમે કર હકીઓ ચાલુ કરી દેવાનું તમારે હાચી વાત કે નહીં.
સાચી વાત છે.
તો તમાર તો ઘ ઘરના બી કેટલા માણસ હો તમે
અમે અમે નવ જણ છીએ.
હા તો પછી તમારે નો જાણે તો એમે તો પાંચ છ પાંચ છ તો તમે બહરી લોકો હશે ને
હા હા
હ તો બહરી લોકોને તમે મહિના મે આઈબ્રો બાલ કટિંગ કરો તો બી આપણને ફાયદો થાય એમ‌એ
અ ઘણો ફાયદ‌ અ ફાયદો થાય.
ઘરમાં જોડે હોય તો આજુબાજુ ના બી આપણે જોડે જ આવે ને ભલે આપે આજુબાજુ ના હોય બે પૈસા કમ લઈ તો આપણા જોડે જ આવે
એમ
સાચી વાત જ નહ કેમ બાર બાર આઈબ્રોનાં સાઠ રૂપિયા લે તો તમે પચાસ રૂપિયા લો ને આપણા ઘરમાં જ તો હે ના આપણે બહાર ને પેલા બી માણસ શું કેહે છે. કે આપણે ચાલો માર્કેટ બંદ નહી જવાનું ઘરના આપણે જોડે જ છે તો ચાલો અહીંયા જ કરાવી દઈએ હાચી વાત હ કે નહીં
અને બ્યુટી પાર્લરનો તો બધાને શોખ હોય
સાચી વાત બાઈરો તો બધાને બ્યુટી પાર્લર નો શોક હોવે
હા
સાચી વાત એ એના માટે આપણે બ્યુટી પાર્લર મને બી એમ તો બહુ ગમે છે બ્યુટી પાર્લર સાદી ફંક્શન કોઈ ફંકશન માં શાદી ન હોયને તો મો બઉ પેલા વધારે તૈયારી કરું બ્યુટી પાર્લર ની પેલા ફોન ફોન કરીને ઘેર બોલાઈ દઉ હું તો માં માર્કેટમાં નહી જતી ઘેર બોલા તું ફોન કરી આખા દિવસ લાગે બધું કરે જતી રે બાલ કટિંગ કરવાના વેક્સ કરવાની
માર્કેટ માં જઈએ એમ કરતા તો ઘરે જ બોલાવી દઈએ ને
હાચી વાત હ
હમ
આપણે ઘરે જ બોલાએ તો આપણો ટાઈમ વેસ્ટ ના થાય ને ઘરનું બી હાચવાય ને આપણું બી કામ એડિયુ જાય સાચી વાત કે નહીં
મેકઅપ માટે તો કેટલા બધા કરતા હોય મેકઅપ નું તો
સાચી વાત હે મોટા મોટા લોગ તો કે કેટલા આપણા આપણાથી તો સારા સારા પાર્લર આપણે
અચ્છા હમ
મોટા મોટા લોકોની તો બાપ વાત જ અલગ છે ને આપ બ તો આપડણે તો નોર્મલ છે આપડણે તો છોટા મોટા કરાવાઈએ લે મોટા લોકો તો કેવું કરતા હોય બહુ બહુ મોટી મોટી કંપનીના યુઝ કરે છે સાચી વાત કે નહીં એના માટેવું એ તો પેલા કંઈ ઘર નને જાય તો ભલા મોટા મોટા શોરૂમમાં જાય
અ શુંરું મજા
એસીવાળા હોય ને એના મોટા મોટા શોરૂમ જાય તો એને એના માં આપણે આગળવાળો હોય ને અને શોપ વાળાને બહુ ફાયદો હોવે મોટા માણસ જાય તો એને ફાયદ આપણા જવા તો શું કરાવશે આઈબ્રો કરાવ કટિંગ કરાવ આ તો કશું કરાવે નહીં નને
હ સાબ
મને તો નનેનપણથી એમ બ્યુટી પાર્લર ગમે છે એના માટે કોઈ દડે મારે બી ઈચ્છા છે કે મેં બ્યુટી પાર્લર ખોલવાનું જો મારા ઘર મારે બહુ મોટો ઘર છે તો કોઈક દાડાે મેં બ્યુટી પાર્લર કરવાની જ છો કે્યા બ્યુટી પાર્લર મ ખૂબ ન્ઞણપ પણ તી ગમે છે મ પાર્લર
હા
કે હું ન પણ થ ને તો હું જાતે પોતે મારા કાચ મે જોઈને હું બાલ કટિંગ કરી દેતી આગળ લઈને ને મને આગળથી લટ લટકાવવાનો બહ ચોક છે.
હ બધાને શોખ હોય
હાજી વાત છે મને લટકાાઢવાનું તો બહઉ ચકમું પોતે જાતે કાપેલું ઘેર જ બહાર જાતી જ નહી ને
ઘણા ને શોખો હોય તો ઘેર જ બાલ કાપી દે
સાાચી વાત હ મને પોતામાં ઘરના કહેતા હોય કે તને તો બહુ છોક મહિનામાં એક બે વાર તોું લટક આપી દે તો મે મને પાલનનોો બહુ શોખ છે. ગમે તેને મારા માછની છોકરી મામાની છોકરી આવી તો એને નેન પોલિસ કરવા મળી જવું મેંદીનનો કોન લઈને હાથને પગનેમાં અ કરવા મળી જવું તો આ બી મને ક તું ગમે તેું તને જોઉં તું મહેંદીનો કોલ લઈને બેસી લે તો મને મહેંદી ન બહ ચોક છે તો એને જ તો મને કીધું કે તું પાર્લર ખોલી દે તને બહુ છોક છે ને એનામાં તું પાર્લર ખોલશે ને તો તારે સારી કમાઈ આવશે- તને પાર્લરનો બહુ પહેલાથી મ નેન પણથી પાર્લર ગમે છે હાજીી વાત કે નાઈ